હા જી બોલો.
હ તમને મારી અવાજ આવતી છે?
હા જ આવી છે.
હા તો હું તમને આજે એક ટોપિક વિશે કહેવા માંગુ છું આપડે વાત કરીએ છીએ એક ટોપિક વિશે. તો મારું ટોપિક નું નામ છે ખેતી અને ખેડૂતનું ખેતી અને ખેડૂત લોકોનું જીવન, એ છે તો ખેતી એક એ માત્ર પવસા નથી પણ ગુજરાત અને ભારત જેવા કૃતિ સંસ્કૃતિ જેવા, દેશમાં અર્થપાયનો અને ખેતી સંસ્કૃતિ છે, ગુજરાત ના ખેડૂતો જીવન સંપૂર્ણપણે પ્રકૃતિ સાથે જોડાયેલ હોય છે, સારવાર વહેલા સૂર્યોદય થી શરૂ થતું તેમને દૈનિક જીવન પશુપાલન, ખેતર ખેડૂત વાવણી નીંદણ લાગણી જેવા કાર્યો વ્યક્ય કરે છે, આધુનિક સમયમાં ખેડૂતો નું જીવન અને ખેતી કરવા માટેની પદ્ધતિ, ઝડપથી બદલાઈ રહી છે ચાલો ખેતી અને ખેડૂત વિશે મુખ્ય આપણેે વાતો કરીએ છીએ, ખેતી અને ખેડૂત ૂતો એટલે કે ખેડૂતો ખુબ જ મહેનત કરે છે, ખેડૂતો આપડે એટલે ખેડૂતોને હિ કેવાય છે કિસાન, તો તે લોકો આપણા માટે ખુબ જ મહેનત કરે છે આપણે ખેડૂતો ખેતી કરે છે, તેથી જ આપણને અનાજ, કથળો, શાકભાજી બધું ખાવા મળે. ટેકનોલોજી નો ઉપયોગ કરીએ તો, આપણને આધુનિક યોગતા ખેડૂત જ માત્ર પા પરંપરા પાકો અને નિર્ભર નથી, તો તમે શું કેવા માંગો છો. આ વિશે
હા બરાબર તમે જે પણ કીધું તો ખુબ જ સરસ કીધું હું પણ ખેડૂત અને ખેડૂત ના જીવન વિશે કઈ કેહેવા માંગુ છું ખેડૂત નું જીવન સૂર્યોદયથી શરૂ થઈને સૂર્યાસ્ત સુધી ખૂબ જ મહેનત થી ચાલે છે તેઓ વહેલા સવારે ખેતી જાય છે જમીન ખેડે છે પાકને પાણી આપે છે અને દવા છાંટે છે આખો દિવસ કુદરત સાથે સંકળાયેલા રહીને તેઓ અન્ન પગવે છે જે આપણા બધાનું પેટ ભરે છે ખેડૂત ની ડી દૈનિક જીવન અને ખેતીની પદ્ધતિઓ વિશે જો હું વાત કરું ને તો વહેલા સવારે તે લોકો ઉઠીને ખેડૂત સવારે પાંચ કે છ વાગે ઉઠીને પોતાના ખેતરે જાય છે તેઓ ગાય કે ભેંસ જેવા પશુઓની સંભાળ રાખે છે ને ખેતી કામ ખેતી ના કામ ની વાત કરું તો ખેતર માં જઈને તેઓ હડકે ટ્રેક્ટરથી જમીન તૈયાર કરે છે આ પ્રક્રિયાને ખેડૂત કહેવાય છે ને વાવણી અને સિંચાઈ જો ખેતર ખેડૂતના જીવનમાં વાવણી અને સિંચાઈ વિશે પણ હોય છે તો વાવણી એ એને કહેવામાં આવે છે- જમીન તૈયાર થયા પછી તેમાં બિયારણ વાવવામાં આવે છે પાકને યોગ્ય એ સમયે પાણી આપવું સિંચાઈ બહુ જરૂરી છે અને તેના પછી આપણે આવીએ ખાતર અને રક્ષણ આપણે જયારે જમીનમાં વાવણી કરી દઈએ ને તેને- પછી ખાતર નાખવાની વાત આવે છે સારો પાક મેળવવા માટે ખેડૂતો યોગ્ય સમયે જૈવિક અથવા રાસાયણિક ખાતર ઉમેરે છે જંતુઓથી પાક બચાવવા માટે દવાઓનો છંટકાવ પણ કરે છે ને લા લણણી અને વેચાણની જો વાત કરીએ ને આપણે તો પાક તૈયાર થઈ જાય ને ત્યારે તેની કાપણી થાય છે તેમાંથી અનાજ અલગ કરીને ખેડૂત તેને અનાજ મંડીમાં વેચે છે અને સરકારી આપણાને આ બધું ખેતર નું કામ કર્યા પછી જો આપણને સરકાર તરફથી જે મદદ હોય ને તો તે ખેડૂતોની પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે ગુજરાત સરકારની યોજનાઓનો લાભ લે છે. આ માટે તેઓ અ પોર્ટલ પર નોંધણી પણ કરે છે. છે. અ ખેડૂત માત્ર પોતાનું ગુજરાન નથી ચલાવતા પણ દેશ માટે અન્ન પકવે છે. તેમનું જીવન સાદું મહેનત નું અને પ્રકૃતિ પર નિર્ભર હોય છે. તમને ખબર છે ખેડૂત તો ન હોય તો આપડા બધા ને અનાજ ન મળે ખેડૂતો છે. તો આખા દેશ દુનિયામાં બધી જગ્યા અના પહોચે છે. ખેડૂતો ખુબ જ અગત્યના હોય છે અને ને અ તેમના પર મહેનત બી બઉ છે. સવાર ઉઠીને એ લોકો બહુ કામ કરે છે. આપણા લોકોને શહેરોમાં ગામડાના લોકો ખેતર અ અ ખેતર અ ખેતરનું કામ કરીને આપણા શહેરના લોકોને બધાને અનાજ ખાવા માટે તે મોકલાવે છે. અને તે લોકોનો ખૂબ ખૂબ આભાર છે. તમને શું લાગે છે કે ખેડૂતો બહુ મહેનત કરે છે. તમે બતાવશો મને કઈ બીજી વાતો એમના
હા સાહા સાચી વાત છે. તમે જે કીધુ તે એકદમ બરાબર છે. સાચી વાત છે. બધી હું બી હું પણ એજ કવા માંગુ છું ને હું પણ એજ માનું છું. ખેતૂતો તો ખેતર માટે ખુબ જ મહેનત કરે છે. એમના પાસે ખૂબ મોટી મોટી પેલે તો જમીન ઓ બધું હોવુ જોએ એ લોકો પહેલે બીજ બિયાણ લાવે છે. તેને સાચવીને રાખે તેને બોયે છે. પછી વેઇટ કરે છે. પછી પાણી નાખે છે. એ લોકો ખુબ જ મહેનત કરે છે. તે જ રીતે ગામે અ વિસ્તારમાં ખેડૂતો પરિવારો એકબીજાના અ સહારે સંપત્તિ રહે છે. તેઓ પરંપરાગત રીતે રિવાજો, મેળવાડા અને તહેવારો સાથે મળીને ઉજવે છે. આધુનિક રીતે તો આપડને ટેકનોલોજીનો ઉપયોગ તરીકે કહું, તો આધુનિક યુગમાં ખેડૂતો માત્ર પરંપરાગત પાકો પર નિર્ભર નથી. તેઓ વૈજ્ઞાનિક પદ્ધતિઓ ટપક સિંચાઈ જેમ કે આપડે ખેડૂત માટે પણ હવે ખુબ બધી અ આપડને એટલે ટેકનોલોજી ઉપયોગ તરીકે ઉપયોગમાં લેવાતી છે. જે રીતના ત ને ખબર છે. ટપક સિંચાઈ, પ્લાસ્ટિકમાં પ્લાસ્ટિક મેચિંગ વ્યર અને આધુનિક હોર્મો વેસ્ટન મન્શ મશીન ઉપયોગ કરી અ અ અ અફરક એટલે કે એનો ફરક પડતો નથી. તેમાં આપણે જેમ કે કીટકો કીટકો આપડને આપડા ખેતરમાં આપડે ખેતી કરીએ ત્યારે આપડી પછી ક્યારે ક્યારેક ખરાબ પણ થઈ જાય છે. નુકસાન પણ પહોંચે છે. તેજ રીતે આ બધા નો ઉપયોગ રીએ તો નુકસાન થતો નથી. પછી વિવિધ પાકોના ઉત્પાદન તરીકે હું તમને જણાવ તો તમને ખદ જ ખબર હશે. અ બનાસકાંઠામાં કિમારો કિનારોમાં કે રાજકોટ મરચા જેવા આધુનિક અને રોકડીયા પાકોની ખેતી થતી ખેડૂતો પોતાના આવશ્યકયા બમણી કરી રહ્યા છે. એટલે કે ડબલ કરી રહ્યા છે. ખુબ જ માંગ વળી રહી છે. ત્યાં તે રીતના હું ખેડૂતોની વાત કરું તો એમનું જીવન પ્રકૃતિ પર અ નિર્ભર્યાતા ખેડૂતોનું જીવન વરસાદ અને ઋતુ ચક્ર પર આધારિત હોય છે. વરસાદ એ જ્યારે તેઓ ખેડૂતો ખેતરમાં ખેડૂત માટે લોકો શકભાજી જે બધું કઈ પણ બોય છે તો મેન જરૂરી એ લોકો વરસાદની વેટો કરે છે. એ લોકો વરસાદમાં ખુબ પાકોનું એટલે તૈયાર કરી રહ્યા હોય છે. વરસાદ જેવો પડે તેમનો પાક થઈ જાય તેમ હ પર વરસાદ ના કારણે તેમને નુકસાન પણ થાય છે. જે દિવસે ખુબ જ વધારે વરસાદ પડી જાય છે તો બધા પાકો એમનું નુકસાન થઈ જાય છે. બધા પાકો ખરાબ થઈ જાય છે. તે જ રીતે એ લોકો ઋતુ ચક્ર પર આધારિત હોય છે. ઋતુ પ્રમાણે વાવેતર કરવું અને અનિશ્ચિત હમા હવાના સામે જુજવું એ તેમના જીવનનો એક ભાગ છે. એવો એટલે જુજવું એટલે તેઓ ઋતુચક્રનો વેઇટ કરે છે. તે ટાઈમે જયારે વરસાદ પડે છે તે દરમિયાન તેવઓ વરસાદોમાં એ લોકો ખેડૂતો મહેનત કરે છે વરસાદોમાં ભીનાતા ભીનાતા હવા થી એમ ઠોકર ખાતા એકદમ ધુજાતા ધુજાતા પણ તેઓ આપણા માટે અનાજ લઈને આવે છે ને એ લોકો વેચે છે તો આપણા માટે ખુબ જ અગત્યની વાત વાત છે. ખેડૂતો ખેડૂતોમાં આપણે ખેડૂતો આપણા માટે ખૂબ જ એટલે આપ આપણા માટે ખૂબ જ જરૂરી છે ખેડૂતો છે જે આપણા જો ખેડૂતો ના હોય તો ખેતી તી કેવી રીતના થાય ખેડૂતો પછી આપડે કેવી રીતના પછી બધું ખુબ જ મુશ્કેલ પડી જાય છે તમે કઈ કેવા માંગો છો હવે?
હા તમે બિલકુલ સહી વાત કીધી છે ખેડૂતો બહ અગત્ય તેની ભૂમિ ભજવે છે જો આપડે ધારો કે જો ખેડૂતો શું છે કે ઘઉં ની જો સિંચાઈ ઘઉં જય્યારે વાવે ને લોકો ત્યારે ઠંડીનો સમય હોય છે અને ઘઉંને ઘઉંને પાણી જરા ઓછું લાગે છે ધાન ના હિસાબથી જે ભાત આપણે રોપીએ ને તે પ્રમાણે ઘઉંમાં પાણી ઓછું લાગે છે અને તે વધારે પડતું છે ને ઠંડી માં હોય છે અને તેને પહેલે અ વાવામાં આવે છે અને જયારે ગામડાઓમાં છે ને ખુબ જ ખુબ જ ઠંડી પડે છે તેનાથી જે નાના નાના શીતળ શીત પડે ને તેનાથી ઘઉંનો પાક પાકે છે અને તેના પછાડી બી ખેડૂતો બહુ મહેનત કરે છે. અ જ્યાં વધારે ધુમસ અને અરે આપડે એને શું કે છે કે વધારે ઠંડી પડે છે ને દિલ્હી સાઈડ યુપી સાઈડ તો તે છે ને એ લોકો એ ઠંડી માં બહુ મહેનત કરીને એ લોકો ગઉન અપ આપ્યો ઉગાડે છે ઘઉંના પાકમાં છે ને બહુ મહેનત લાગે છે પરંતુ ચોખાના મુકાબલે ઓછું હોય છે તેને પકાવવા માટે એ લોકો બહુ મહેનત કરે છે. એમાં જયારે જંતુઓ લાગી જાય છે ત્યારે દવા ન છિટકાવ કરવામાં આવે છે. તે સ વહેલી સવારે ઉઠીને એ લોકો અ ખેતર માં જઈને દવાનું છંટકાવ કરે અને તે કીટાણુઓને મારે છે પછી ઘઉં રેડી તૈયાર કરે છે અને તેમાં સિંચાઈ માટે છે આપે વરસાદ ન બી બહ વેટ કરે છે વરસાદ ક્યારે પડે ક્યારે ન પડે પણ આજકાલ તો ટેકનોલોજી બહુ વધી ગઈ છે. બધી જગ્યા છેને બડાબડા મોટરો કોમ્પીસટો આવી ગયા છે જેના છે ને પાણીની થોડીક પ્રોબ્લેમો ઓછી થઈ ગઈ છે પરંતુ ઠંડીમાં તો આ કામ થઈ જાય છે પણ આ જયારે ભાત નો સમય હોય ને ત્યારે ગરમીનો સમય હોય છે અને વરસાદ ન પડે ને તો ખેડૂતોને બહુ તકલીફ સામનો કરવો પડે છે જયારે વરસાદ ના હોય આપણે ભાત નો છે ને વાર રોપણ જયારે રોપણ કરવામાં આવે ને ત્યારે બહુ બહુ પાણી જોઈએ અને જયારે વરસાદ ન પડે તે એ કામ માટે ઘણા લોકો બહુ પાછા ફસાઈ જાય છે કારણ કે બધા ખેડૂતો પાસે પૈસા હોતા નથી અને કોઈ પાણી આપણાને આપ આપ છે તો કલાક ના પ્રમાણે આપે છે એક કલાકના સાતસો આઠસો રૂપિયા લેતા હોય છે અને બધા ખેડૂતો પાસે એટલા પૈસા હોતા નથી તે લોકો વરસાદ નો ઇંતજાર કરે છે અને કોઈક વાર તો વરસાદ પણ નથી થતો તો તેમાં ખેડૂતોને બહુ મુશ્કેલીનોો સામનો કરવો પડે છે પણ એમાં આપણાને આપણા લોકોને તો પણ એ લોકો એટલી મહેનત કરીને આપણા સુધી અનાજ આપણા માટે અનાજ ઉગાડે છે અને દેશ વિદેશોમાં અનાજને મોકલાવે છે એટલે આપણા દેશમાં અ ખેડૂતો નો બી બહુ મહત્વ છે તમને કેવું લાગ્યું છે આ બધી વાતો આપણે જે ચર્ચા કરી છે આજે ખેડૂતો વિશે તો ખેડૂતોના માટે તમે શું કેવા માંગો ગો છો બે લાઈન કેશો
હા તમારી વાત એકદમ સાચી છે તમે જે કહીએ એકદમ સાચ સાચી વાત છે ને તે ખરેખર એવું જ હોય છે તે જ રીતે હું ખાલી એક જ લાઈન કેવા માંગુ છું. જેવું ખેડૂતો એમનું જીવન ખુબ જ અગત્યનું છે સરળ છે ઈઝીલી કઠિન પણ છે પણ તેઓ તડકો છાયો વેઠીને પાક પકવે છે અને સમગ્ર દેશનું પેટ ભરે છે થેન્ક યુ
લે આભાર આપનો ખુબ ખુબ